જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ
જય શ્રી કૃષ્ણ બઉ વાર કરી બઉ ફોન લગાયુ
હા પણ લગાવ તો તો પતા નહી શું હતું કોલ નહી લગતું હતું
તમારું નેટ જાય છે કાઈ
નહી નહી મારો તો નેટ બહુ સારું છે પણ પ ણ ખબર નઈ કેમ ફોન નહી લગતો
ઓકે ચાલશે ચાલશે કઈના હુ મજામાં છુંને
હા હા હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે શું આજે એક વિષય માટે વાત કરવાની છે તમારાથી
સી વિષય છે?
આજે શાળા શિક્ષકે ફાસ્ટ ફૂડ અને ઘરનું ભોજન વિષય પર ચર્ચો કરી, મને એ વિષય ખૂબ રસપ્રદ લાગ્યો છે.
ખરેખર આજ કલ આ વિષય ખુબ મઅ ગણું બની ગયો છે. કારણ કે મોટા ભાગના લો કો ફાસ્ટફૂડ તરફ વધુ આકર્ષણ રહ્યા છે.
હમ્મ હા ખાસ કરીને બાળકો, અને યુવાનો, તેને શું લાગે છે? ફાસ્ટ ફૂડ એટલું લોકપ્રિય કેમ બન્યું છે
મારા મને તેનું મુખ્ય કારણ તેની સરળ ઉપલબ્તા અને સ્વાદ છે. તને ખબર છે, પીઝા બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, સેન્ડવિચ જેવી વસ્તુઓ ઝડપથી મળી જાય જાય છે.
હા એ તો સાચી વાત કીધુ. જ્યારે લોકો વ્યસ્ત હોય ત્યારે તેઓ ફાસ્ટફૂડ પસંદ કરે છે.
હા હ તને ખબર છે, આમ કેમ છે
હા કારણ કે તેને બનાવવામાં, મેળ મેળવવામાં ઓછો સમય લાગે છે.
પણ શું માત્ર સમય બચાવવાનું જ મહત્વ છે.
અહા ના સ્ સ સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વ છે. જો આપણે સસતત ફાસ્ટફૂડ ખાઈએ તો એ શરીરે નુકસાન પહોંચાડી શકે છે.
કેવી રીતે નુકસાન પહોચાવી શકે ભાઈ?
મોટા ભાગના ફાસ્ટફૂડમાં બધું તેલ, મીઠું, ખાંડ અને પ્રોસ પ્રોસેસડ સામગ્રી હોય છે. તેનાથી વજન વધી શકે છે. અને એક બીમારીઓ, જોખમ પણ પડી શકે છે. બઉ વધી શકે છે. બીમાર બઉ પડી શકે છે. કેવી કેવા તેલ નુ વાપરે છે. કેટલા દિવસથી પડેલો છે તેલ. બઉ
સાચો કહો છો મોટાભાઈ. મેં પણ સાંભળ્યું છે કે વધારે જંક ફૂડ ખાવાથી હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ જાય છે.
બિલકુલ ઉપરાંત શરીરમાં શરૂ પોષક તેત્વ તત્વોની પણ કમી થઈ શકે છે.
તો મને એમ નહી અ સમજ આવતું તો ઘરનું ભોજન કેમ સારું ગણાય?
ઘરનું ભોજન સાચું અને પૌષ્ટિક હોય છે. તેમાં દાળ, શાકભાજી, રોટલી, ભાત, સલાડ અને પેળો જેવો જેવા પોષક ખોરાકનો સવ સમાવેશ થાય છે.
એટલે શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન અને ખનીજ મળી રહે છે?
હા આ બધા તત્વો શરીરનો વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે.
મને ખબર નહી પણ મને લાગે છે કે, ઘરનું ભોજન વધુ સ્વચ્છ પણ હોય છે.
હા ભાઇ. મન મને પણ લાગે છે કે ઘરનું ભોજન વધુ સ્વચ્છ પણ હોય છે. સાચી વાત છે. ઘરમાં બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખી શકો છો તમે. જ્યારે બહારનો ખોરાકમાં હંમેશા તેન તેની ખાતરી નથી હોતી.
શું ખર્ચની દૃષ્ટિએ પણ ઘરનું ભોજન સારું છે?
હા એક પરિવારે માટે ઘર ષણ બનાવવાનું સમય સામાન્ય રીતે બહારથી ફાસ્ટ ફૂડ મંગાવીને સરખા મળ્યો રાસ સસ્તું પડે છે. તમારો ખર્ચો પણ ઓછું થાય છે. અને તમાર હેલ્થ પણ સારું રહે છે. બીમાર પણ પડવાનું તમારો ભુકમ થઈ જાય છે.
પણ છતાં લોકો વાર વાર ફાસ્ટ ફૂડ કેમ ખાય છે?
કારણ કે તેનો સ્વાદ લોકોનું આકર્ષક છે. જ્યાં જાહેરાતો અને સોશિયલ મીડિયા પણ તેનો પ્રભાવ વધારે છે.
મિત્રો સાથે બહાર જતા પણ લોકો ઘણી વાર ફાસ્ટ ફૂડ જ પસંદ કરે છે. મને ની ભાવ તો ફાસ્ટ ફૂડ મને તો ઘરના ભોજનમાં જે આનંદ મળે એ ફાસ્ટ ફૂડમાં નથી મળતું. ફાસ્ટફૂડમાં આપણે પૈસા પર ખર્ચીએ આપણનું જે પેટ છે, એ નથી ભરતો અને પૈસા ખતમ થઈ જાય.
હા કારણ કે તે મનોરંજન અને સામાજિક જીવનનો પણ એક ભાગ બની ગયું છે, તો શું ફાસ્ટ ફૂડ સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ મારા વિચારથી તો.
ના ના કોઈ પણ વસ્તુને અતિરેક નુકસાનકારક હોય છે, ક્યારેક ફાસ્ટ ફૂડ ખાવું ચાલે પરંતુ રોજિંદા આહારમાં તેનું સમાવેશ ના કરવું જોઈએ આપણે જો એક હપ્તામાં એક વાર ફાસ્ટ ફૂડ ખાઈએ તો આપણા શરીર માટે ચાલશે કારણ કે શરીરમાં થોડું બદલાવનું પણ જરૂરી, છે આપણે હપ્તામાં સાત દિવસ જો ઘરનો ખાનો ખાય તો એ પણ નહી જમશે પણ આપણે ફાસ્ટડ આખો હપ્તો આપણે એક હપ્તામાં એક દિવસ ફાસ્ટ ફૂડ ખાઈએ તો આપણા શરીર ના સંતુલન સહી રહેશે.
હા એ પણ સારી વાત છે, એટલે હું સંતુલન જ સાચો રાસ્તો છે, થોડુંક ખઉ વધારો નહી ખાવ.
એકદમ જો આપણે અસી થી નબ્બે ટકા સમય સ્વસ્થ ઘરનું ભોજન લઈએ, અનેક્યારેક ફાસ્ટ ફૂડ ખાઈએ તો એ યોગ્ય રહેશે.
હા વિદ્યાર્થી એ પણ કયું બધું મહત્વનું છે.
સાચું કહો છો વિદ્યાર્થીઓ માટે. ઘરનું ભોજન ખુબ મહત્વ છે કારણ કે તે મગજ અને શરીરના વિકાસમાં મદદ કરે છે.
હમ પરીક્ષા ના સમયે પણ પૌષ્ટિક આહાર જરૂરી હોય છે, પૌષ્ટિક પ્રોટીન જવા જોઈએ શરીરમાં.
હા કારણ કે યોગ્ય ખોરાક ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
હમ મેં જોયું જ છે કે વધારે જંક ફૂડ ખાવાથી ક્યારેાકને આળસ પણ આવે છે, બહુ આળસ આવે છે નીંદ બહ આવે છે.
બરાબર જ્યારે સંતુલિત આહાર શરીરને ઉઊર્જા આપે છે.
જો માતા પિતાએ બાળકનું ખાવાનું આદતો પર ધ્યાન આપવું જોઈએ આપવું જોઈએ.
જરૂર જરૂર બાળપણથી જ સારી ખાવાની ટેવો વિકસવામાં આવે, તો ભવિષ્યમાં સ્વસ્થ જીવન જીવવું સરળ બને છે.
હમ શાળાઓમાં પણ પોષણ વિશે જરૂરી ફેલવાવી જોઈએ.
સાચો કહો છો, જેથી બાળકોને યોગ્ય ખોરાકનું મહત્વ સમજાઈ શકે.
હમ જો તારે એક પસંદ પસંદગી કરવી, હોય તો તું શું પસંદ કરશે,
જો મેં તો પહેલા તરને અ પહેલે જ કીધું કે જો તું મને ઘર ન ભોજન અને બહાર ન ફાસ્ટ ફૂડ આપશે તો મે ઘરનું ભોજન જ પસંદ કરીશ, કારણ કે એ સ્વાદ અને સ્વાસ્થ્ય પણ આપણે છે કારણ કે જો આપણે ઘરના ભોજન ખાઈએ તો, એ આપણને સસ્તા પણ મળી જશે એ આપણના પેટ પર ભરી દેશે પણ જો આપે બહાર ન જંક ફૂડ ખાઈએ તો એ મંગા પણ આવે અને એનાથી પેટ પણ નથી ભરવાનું અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે.
હમ હું પણ એજ પસંદ કરીશ જ્યારેક કે પીઝા કે બર્ગર ખાવામાં મજા આવે છે, પરંતુ રોજ માટે ઘરનું ભોજન શ્રેષ્ઠ છે.
સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે ઘરનું ભોજન ખૂબ જ જરૂરી છે.
મેં પણ સાંભળ્યું છે, કે ઘરનું ભોજન જ સારું હોય છે.
ઘરનું ભોજન એ બધામાંથી સર્વશ્રેષ્ઠ હોય છે
હમ મેં જોયું છે કે વધારે જંક ફૂડ ખાવાથી ક્યારેકતાણ પણ આળસ પણ બહુ આવે એટલે પઢાઈ પણ સારું રીતે નહી થાય વિદ્યાર્થીઓ ફેલ થઈ જાય એક્ઝામમાં
સાચો ગહો છે આજે આ ચર્ચા માંથી મને સમજાયું કે સ્વાદ કરતા સ્વાસ્થ્ય બહુત મહત્વપૂર્ણ છે
હમ અને સ્વસ્થ જીવન માટે યોગ્ય આ સૌથી મોટું રોકાણ છે
ખુબ સરસ વાત મને આ ચર્ચા ખુબ ગમી ચાલ પછી ફરી મળીએ જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ